હલો
હા કેમ છો.
મજામાં તમે કેમ છો.
બસ મજામાં આ વખતે બહુ બધી પ્લેનિંગ મારી બાકી છે ગણપતિ આવવાના છે ને. તો એડવાન્સમાં જ બધી પ્લેનિંગ વિચારતો હતો.
હા હું પણ એ જ વિચારતો ત્યા વખતે આપડે કઈ વગત જ કરવાનું છે દર છો તો ખાલી માર્કેટમાં બધી મૂર્તિઓ લાવે છે પણ આ વખતે તો કઈક તો ઈકો ફડથી ટ્રાય કરવું જોઈએ ને.
સાચી વાત છે તમારી ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિ લવાય જે આપણેે કેમિકલ વાળી પીઓપીની મૂર્તિ લાવીએ તો એ પાણીમાં ગંદુ થાય અને
હ
પાણીમાં બરાબર પીગળે ભી ના એ મૂર્તિ પછી આપડી જ બધી નદીઓને બધું ખરાબ થાય તો વિસર્જનમાં મજા નહી આવે પછી.
એક્ઝેક્ટલી એના વિીધા પછી બધું જ ખરાબ થય હવે તો એવી મૂર્તિઓ પણ આવે છે. જેની અંદર સી હોય તો વિસર્જન તમે કરો એના પછી એક મસ્ત નાનું શ પ્લાન્ટ પણ ઓકીી જાય એમ બાપા હંમેશા આપડા ઘરે જ રાખીએ એવું નવું. એક રૂપ લઈને
વાહ આ કોન્સેપ્ટ તો જોરદાર છે. હું આજે જ આવી મૂર્તિ ઓનલાઈન કે માર્કેટમાં ચેક કરી આવું છું. અને આ વખતે ડેકોરેશન નું શું વિચાર્યું છે પેલા પ્લાસ્ટિક ના ફૂલો અને થર્મોકોલ તો બાકી નથી વાપરવાના. ઓ કે
પ્લાસ્ટિક થર્મકોલને તો મોટી ના છે પણ આ વખતે છે ને આપણે આસો પાાલવના અને પછી બધા આવે છે ને ઓરિજનલ ગેડાા ના ફૂલ ગુલાબ ના ફૂલ થઈ ગયા એવું કઈક ડેકોરેશન કરી શકી થોડું ટ્રેડિશનલ અને ઇકો ફ્રેન્ડલી લઇટિંગ વાપરીશું શું કેવું છે તમારું.
બફેક હું જૂના જમાનાનું જેવું રોયલ અને ઓથેન્ટિક લુક આપશે. અને હા આરતી ના દિવસોમાં પ્રસાદ નું શું કરીશું મોદક તો જોઈશે જ. પણ દર વર્ષે ખાલી દુકાન માંથી માવા અને માવા લાવીએ છીએ આ વખતે ઘરે બનાવીએ.
ઘરે મોધક તમને આવડે છે બનાવતા મોદક મને તો ખાલી ખાતા જ આવે છે.
અ મને બી ખાતા જ આવડે છે પણ મમ્મી ને આવડે છે બનાવતા. અને બાકી યુટ્યુબ માંથી જોઈ લઈશું. ઉળક ના મોદત છે સ્ટીમ મોદત છે બનાવવાની ટ્રાય કરશું. ચોકલેટ મોદક થઈ ગયા કાજુ મોદક પણ બનાવી શકીએ છે અને આજુબાજુ ના છોકરાઓને બી ગમશે.
હા. છોકરાઓની વાત પરથી યાદ આવ્યું કે આ વખતે કોલોની ના બધા છોકરાઓ માટે કઈક તો કોમ્પિટિશન રાખવી પડશે ને જેમ કે ગણપતિ ડ્રોઈંગ્સ છે એવું બધું.
આ બો મસ્ત આઈડિયા છે. એમ પણ આજકાલના છોકરાઓ બધા બહાર મોબાઈલમાં જ પઇડા હોય.
આ બહાને બધા બહાર આવશે, એકબીજાને મળશે અને થોડી એક્ટિવિટી રહેશે. બધાને ચોકલેટો અને ગિફ્ટ પણ આપીશું.
ડન તો એક દિવસ ડ્રોઈંગ માટે રાખીશું અને એક દિવસ ફેન્સી ડ્રેસ રાખીશું જેમ છોકરાઓ માઇથોલોજીકલ કેરેક્ટર્સ બનીને આવશે. કેટલી મજા આવશે ને વાત આરતી નીકળી શકતા હો તે ભજનમાં ભજનમાં મંદિર નું કઈક ગોઠવું છે. કે પછી પેલી ઢોલ તશાની ટીમ જ બોલાવાની છે.
ઢોલ ટસો તો આગમન અને વિસર્જનમાં જ સારું લાગે. વચ્ચેના દિવસોમાં આપણે આજુબાજુના બધા કીર્તન મંડલી અને ભેગા કરીને ધૂમધામ થી ભજન કરશું. જેને ગાવું હોય એ ગાય અને જે બેસવું હોય તે બેસીને આનંદ લે.
સાચી વાત છે અને આ વર્ષે મને એવું લાગે છે કે દરરોજ એની આરતી ના ટાઈમ પર બધા ના ઘરેથી મોબાઈલ સાઇટ પર મૂકીને આવા જોય જોઈએ. એક કલાક ખાલી બાપા ની ભક્તિની આજુબાજુમાં દોસ્તો સાથે જ વાતો કરવી જોઈએ એ લોકોએ.
હા એ વાત તો સારી છે. આજકાલ તો બધા આરતીમાં પણ ફોટો પાડવા અને રીલ બનાવવા જ બીઝી હોય છે. રિયલ સેલિબ્રેશન તો ભૂલી જ ગીયું છે. આ વખતે આપણે નો ફોન ઝોન બનાવી શકીએ આરતીના ટાઈમ પર.
હોય તો બનશે જ ને હમમ. નો ફોનઝોન. આઈડિયા તો સારી છે પણ લોકો માનશે. ટ્રાય કરવામાં કઈ ખોટું નથી. હા એ કઈ વિસર્જન ના દિવસે બી શું પ્લાન છે આ વખતે મોટું કઈક તો કરવું પડશે ને પછી કે સિમ્પલ જ રાખવું છે આપડે.
હમમ ધૂમધામ થી તો લઈ જ જશુ આપડે. પેલા મોટા, મોટા સ્પીકર્સ અને ડીજે બધે ઢોલ ટાસા બધે ગરબા રમી શકે. ગુજરાતમાં ચાલે છે બાપા ના વિસર્જન માં ગરબા તો જોઈએ જ.
હમમ બધા કાકા, કાકી ભી તો નાચવા ના હોય છે ને. વિસર્જન માં ગરબા તો રાખવાની મજા જ કઈક અલગ છે. બધા સાથે હોય તો મજા રે.
હમમ આજુબાજુ અને બધા ઘરમાંથી એક, એક ડીશ બની ને આવે. કોઈના ઘરથી પુરી આવે, કોઈના ઘરથી શાક આવે, કોઈના ઘરથી સ્વીટ્સ લાવે. બધા એક સાથે બેસીને પછી ખાય છે.
ટ્રેડિશનલ સ્ટાઈલમાં તમે તો બઉ દૂર નું વિચારી લીધું ને. પણ મને આઈડિયા બી બો ગમ્યો સાથે બેસીને જમા કરવાથી પ્રેમ વધે. એક વાત પૂછું આ વખતે બાપા પાસે શું માગવાના છો તમે?
હું હું તો માંગીશ કે દર વર્ષે બાપા એમ જ આવતા રહે અને ને એમ જ જલસા કરતા રહીએ. આ સિરિયસ નોટ પર કહું તો હું બધી સારી બધાની સારી હેલ્થ અને મનની શાંતિ માંગીશ. આજકાલ બધા બહુને સ્ટ્રેસ્ટ હોય છે અને તમે શું માંગવાના છો.
હલો.
હલો.
હલો. હા અવાજ નહી આવ્યો મે પૂછતી હતી કેું આવતી કાલે આવા પછે શું માંગવાના છો. હલો.